હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં શું કરો છો?
કઈ નહી બસ આ ઓનલાઈન વસ્તુઓ જોઉં છું.
હા. જો ઓનલાઈન શોપિંગ ન અવેલેબલ કેટલું ક્રેઝ થઈ ગયું છે ડિજિટલ માર્કેટ માર્કેટિંગ બધા લોકો હે જો ઓનલાઈન કેટલું શોપિંગ કરે છે.
હા તમને શું ગમે છે ઓનલાઈન કે ઓફલાઈન?
જો આમ તો મને ઓફલાઈન કારણ કે જો આપણે મહિલાઓ હોઈએ તો જ્યાં સુધી માર્કેટિંગ ન કરે ત્યાં સુધી એમને ફાવે નહીં એ જ્યાં સુધી આપણે માર્કેટિંગ ન કરીએ જઈને દુ દુકાને થી જઈને ફરીને પછી થોડો ઘણો નાસ્તો કરીને એવી રીતે જો લેડીઝ શોપિંગ ના કરે તો એને તો દેખો આત્મ સંતુષ્ટિ થત નથી એટલે આમ તો ઓનલાઈન બી ઓફર કોઈ સારા ઓફર ચાલતા હોય અને જો સારા પ્રમાણે આપ આપણને કોઈ વસ્તુ ઉપલબ્ધ થતી હોય, તો ઓન. ઓનલાઈન બી પ્રિફર કરું છું અને ઓફલાઈન બી.
હા મતલબ ઓનલાઈનનું મારે એવું કેવું છે કે ઓનલાઈન છે ને ઘર બેઠા વસ્તુ મળી જાય છે બસ એક મોબાઈલમાં તમે એપ ડાઉનલોડ કરો અને એમાં વસ્તુ જો અને તમે મંગાવી શકો છો ટૂંક સમયમાં આપડા ઘરે પણ મળી જાય છે આટલો હવે ગરમીનો સમય છે તો કોઈ વાર આમ. થાય ને કે બહાર નહી જઈએ આમ થાય તો એ એ સમય આ સારું કેહેવાય છે ઓનલાઈન શોપિંગ કરવું. અને સમય પણ બચી જાય છે ઘણી વાર.
એ તો તમે સાચું કીધું જો ઘરે કોઈ હોય નહી આપણને બહાર જવાનું કોઈ સાધન ના. ઉપલબ્ધ શાકભાજી થી લઈને એને બધી અ મોટા એપ્લાયન્સીસ સુધી આપણે ઘરે બધું બેસીને એક. કુકર ઓર્ડર કરી શકીએ છ છેએ અને સમય માટે. સમય પર આપણને બધી વસ્તુ ઉપલબ્ધ. થઈ જાય છે બ્લીનંકીટ અ અ. પછી એવા બધા જે જે પ્લેટફોર્મ છે અમેઝોન બ્લિંકીડ ફ્લિપકાર્ટ મીશો આ બધી. આ સમય. સમય પર વાર વારને કોઈ ને કોઈ ઓફરો કે સેલ. એવું બધું લાગે છે એનાથી આપણને. સારા કિંમતમાં બી કેટલો બધો સામાન ઉપલબ્ધ થઈ જાય છે તો બેનિફિટ બી છે આના અને નુકસાન બી છે. જો આપણે વધારે પડતુંય એનું. ઉપયોગ કરીએ તો એનું નુકસાન બી છે.
હા નુકસાન તો છે જ બહુ બધા નુકસાન છે એનામ.
અને જો કોઈ વખત ઓનલાઈન ફ્રોડ થાય એક. એક વખત મારી સાથે થયું હતું. કે મેં ને ઇન્સ્ટાગ્રામ ની એવી જ વેબસાાઈટ માતી એવી કોઈ એમેઝોન ફ્લિપકારટ કે એવી કોઈ ટ્રસ્ટેડ વેબસાાઈટ નહોતી. પ્લેટફોર્મ નહોતો ખાલી. ઈન્સ્ટાગ્રામ. પર એક સારો ઓફર જોઈને મેં પણ ત્યાંથી ડ્રેસ ઓર્ડર કર્યો હતો જે સસ્તો બી હતો અને ઓફરમાં હતા ત્રણ સૂટ નો ઓર્ડર હતો તો ઓફર હતો તો પછી મેં. ઓર્ડર કર્યો અને ઓર્ડર કર્યું. તો મારા ઘરે અ એવું મતલબ એક આટલું ખાલી એક. લીરો જેટલોું એક કપડો આવ્યું કઈ એમાં કોઈ સૂટ કેવું કઈ આવ્યું નહી એ ફેક વેબસાઇટ હતી એને પાછો કોલ કરો તો કોઈ જવાબ બી નહી આવ્યો તો આવા બી ફ્રોડ નો. સામનો કરવો પડે છે તો. આપને ઓનલાઈન શોપિંગ કરવા કરવાથી. પહેલા આપણને સારી રીતે જાચ પડતાલ કરીને અને જે આપણે રિટર્ન કરી શકીએ આપણું પેમેન્ટ સુરક્ષિત થાય એવી રીતે આપણને શોપિંગ કરવી છે.
નહી સાચી વાત કીધી તમે આવા. ઓનલાઈન ફ્રોડો ફ્રોડ બહુ બધું વધી રહ્યા છે અને હવે આજકાલ તો એવું થાય છે કે આપણે કઈ ઓર્ડર નથી કરતા હોવા છતાંય પણ આપણી ઘરે પાર્સલ આવે છે અને પછી આપણને કહે છે કે કેન્સલ માટે ઓટીપી આપો તો એવું પણ આપણને પણ નહીં કરવું. જોઈએમ. આવા બધા ફ્રોડો પણ થતા હોય છે અને. કોઈક વાર તો આપણે જોઈએ કઈ પિક્ચર માં અને આવે કઈક જેવું તમે કીધું એવું પણ બ બહુ વખત થાય છે. અને એટલે હું કેવું છું કે એવી બધી હાં.
જો આપણને સાઈઝ વગેરે આપણે કાંઈ ઓર્ડર કર્યું હોય અને આપણે આપણી પ્રમાણે સાઈઝ કે મટીરિયલ એવું ન મલે તો પછી આપણને રિટર્ન કરવું પડે એના માટે આપણે બધું પ્રોસેસ કરવું પડે તો એ બી ઓનલાઈન શોપ શોપિંગ નો એક નકારાત્મક હ એ છે.
છે પર હવે મ મતલબ કોઈ વાર એવું લાગે છે કે, ઘર બેઠા જ આપણને જેવી રીતે વસ્તુ લેવી છે તો ઘર બેઠા જ એના એના જેવી જ બહુ બધી વસ્તુઓ આપણને ઓનલાઈન જોવા મળી જાય છે, પણ કોઈક વાર આપણને બજારમાં જઈએ તો આપણને એટલા બધા વિકલ્પો મળ તા નથી. એવું પણ કોઈ વાર થાય છે, તો ઓનલાઈનમાં ત્યારે સારું પડે છે કે હા આપણે આ વસ્તુ અહીંથી લઈ લીએ. પર એક આવું હમ્મ. બોલો. હા અને કોઈ વાર શોપિંગ માટે પણ આપણે જતા હોઈએ છીએ તો ઓ નલાઈન આપણને આ નથી ખબર પડતું કે, આ કાપડ કેવું છે શું છે, આપણને ફિટિંગ બેસશે કે નહીં બેસશે પર આપણે જારે ઓફલાઈન શોપિંગ માટે નીકળીએ છીએ તો આ બધું આપણને કઈ કરવું નથી પડતું ત્યાં આપણે પોતે પરખીને જાચીને માફ કરીને બધું સામાન લઈ શકીએ છીએ આપણને અને મોટી વાત કે આપણે ત્યાં બાર્ગનિંગ કરી શકીએ છીએ.
સાચી વાત હા એકદમ સાચી ક કીધું તમે અને જો કેટલા બધા એના ફાયદા બી છે કે, આપણને એક જ ક્લિક પર એક એકથી લઈને વધારે વસ્તુઓ માટે આપણે આ દુકાનથી એ દુકાને ભ ટકવું ના પડે અને નાની એવી કોઈ ચીજો હોય છે કે જે આપણને દુકાને દુકાને ન મલ તી હોય પણ આપણને ઓનલાઈન ઉપલબ્ધ થતી હોય તો એનો બી આપણે બેનિફિટ છે. પછી આપણે ઘરે બે બેઠા બેઠા આપણે કેટલા બધા ટ્રેન્ડ એવા એવી એવા બી હોય છે કે એપ્લાયન્સીસ ઉપર ઓફર હોય જે બરાબર એજ કંપની નું હોય દિવાળી કે કોઈ સ સમરસ સેલ‌ કે અ મોટા કોઈ ઓફરો આવે છે ડિસેમ્બર મહિ નામાં કે ઉનાળા માં તો એ ઓ ફરનો આપણે લાભ લૂઠાવીને કારણ કે કં નીપહેલાનો જે માલ કાઢીને અને નવીન અ એનું ક કરવા ક્રિએશન કરવા માટે એવું ઓફર કાઢે છે તો એ ઓફર નો આપડે ફાઅ ફાયદો ઉઠાવીને સાર સારો પ્રોડક્ટ બી આપે બાાયક કરી શકે તો એ બી આપણે એ આપણા માટે તે મતલબ બહુ સારો અવસર છે પણ એ એમ બી છે કે બાળકો લોકો છે ને બહુ બધી એવી ઓનલાઈન વસ્તુઓ જોઈને એ લોકો બહુ અટ્રેક્ટ થઈ જાય છે કે અમારે આ બી મંગાવું છે એ બી આપડો વધારે પડતો ખર્ચ બી કરાવ નાખી છે એ ઓનલાઈન શોપિંગ ના
હા એ તો થાય છે, આપડે બાળકો શું આપ આપણે પણ કોઈ વખતે આપણે આમાં ફક્ત આમ જ ક્રોલ કરતા હોઈએ તો આપણને આ ગમી જાય આ ગમી જાય આ ચક્કરમાં આપણે વધુ સામાન પણ ખરીદી લઈએ છએ ઇવન આપણા ડ્રેસીસ હોય ગમે તે હોય એ આપણે વધારે માત્રામાં લઈ પણ લઈએ છે કારણ કે બધું આપણને ત્યાં સારું જ લાગતું હોય છે અને જે ઓનલાઈન શોપિંગ છે ને હા, એવું થાય છે ઘણી વાર થાય છે મારી જોડે તો બહુ વાર થયું છે કે મને આપને ગમી ગયું ને આપણ ગમી ગયું અને આપડે શું છે આટલા નુ જ તો છે લઈ લઈએ આમ કહીને આપણે ઘરે લઈ આવતા રહીએ અને જે ઓનલાઈન શોપિંગ છે ને એ જે વ્યસ્ત લોકો હોય ને જે જોબે જતા હોય જેમને ઓછો સમય મળતો હોય એ લોકો માટે સારું છે આ કે એ લોકો સરળતાથી શોપિંગ કરી શકે અને ઘરે સામાન આવી જાય એ લોકો માટે
હા બિલકુલ સાચું કહો છો છો તમે
અને ઓનલાઈન શોપિંગમાં શું હોય છે કે ઘણી બધી ડિઝાઇનો આપણને જોવા મળે છે નવી નવી ડિઝાઇનો આપણને જોવા મળે છે
હા, આપણને ચલનનો કે શું ફેશન છે હમણાં ડિઝાઇનમાં શું
શું ચાલી રહ્યું છે એ બધું આપણને ઓનલાઈનમાં ખબર પડી જાય છે અને ડિસ્કાઉન્ટની રહી વાત આપણે ત્યાં બાર્ગેનિંગ તો કરીએ પણ કોઈ વાર છે ને આવી કોઈ વેબસાઈટ હોય ને કે મોટા ઓફરમાં ઓફર પણ મૂકે અને કોઈ કોઈ કુપન પણ આપે આપે છે આપણને કે ડિસ્કાઉન્ટ માટે હમ, અને કોઈ વાર વસ્તુ તો લોકો આપને છે ને કોઈ પણ વસ્તુ ખરીદવી હોય ને તો હું તો પેલા એનો રિવ્યુ વાંચુ કે રિવ્યુ કેવું છે કેટલા લોકો એને બાય કર્યું છે કેટલી રેટિંગ આપે શું રિવ્યુ છે એનું એ વાંચી કરીને જ હું વસ્તુ મંગાવું છું બાકી આમ નથી મંગાવતી ઓનલાઈન
સાચું કહો છો તમે એ તો બહુ સારી રીતે આપણને જો એ છે કે આપણને ચતુરાઈ થી આપણને શોપિંગ કરવી આવી જોઈએ ભલે આપણે ઓનલાઈન હોઈએ કે ઓફલાઈન હોઈએ અગર આપણે ચતુરાઈથી ઓ શોપિંગ કરીશું તો જોવ ઠગાવ એ બી નહી અને સામાન બી આપણને જે ઉપલબ્ધ જોઈએ એ આપણેે અ સારા ટાઈમ પે આપણે લઈ શકીએ છીએ
હા, અને ઓનલાઈનમાં શું થાય છે ઘણી વખતે લોકો ફોટો કંઈક મૂકે છે અને વસ્તુ કંઈક બીજી જ આવે છે એવું પણ થાય છે ખરાબ પ્રોડક્ટો પણ આપણને મળી જાય અને કોઈ કોઈમાં જ રિટર્ન પોલિસી પણ નથી હોતી તો એ પણ થોડું આમ ખરાબ હા. હમ.
અને જો અમારે તો એવું છે કે એક એકથી એક નાના બાળકોને વધારે કઈ એમને બીજું ગમે એમને ગેમિંગ ઝોનમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે. તો આપડે તો. ટાળીએ છી કે બહાર જઈએ ત્યારે જ આપડે એવું સામાન બધું લાવવાનું વિચાર. કરીી પણ એ તો જો ઓનલાઈન હોય. જોઈ લે ના. વતુ તો લાવવાની જ છે એટલે એમના માટે સગવડ બી થઈ જાય અનેને આપણા માટે... તે અવનળ બી થઈ જાય.
હા થઈ જાય છે ઘણી વાર થાય છે મારી ઘરે પણ મતલબ અમુક આવું હોય છે કે એ લોકો ઓનલાઈન જોય છે અને કે છે આ અને કોઈ વાર તો પોતે પણ કરી લે છે ખરીદી લે છે. જયારે ઘરના બહાર ને આવે ત્યારે જ ખબર પડે. હા ક્યારે આસું આવ્યું કરે ને એવું પણ ઘણી વખત. વત થાય છે. તો આપણા માટે તો નુકસાન જ થઈ જાય. તે ટાઈમ પર.
અને હવે તો જો દવાઓ થી લઈને બ. ી વસ્તુ નાની અમથી વસ્તુ થી લઈને મોટી વસ્તુ પણ આપણને ઓનલાઈન મળી રહે છે તો આપણને બીજી બધી જગ્યાએ. જવાનું ધક્કા ખાવાના કે એવું બધું આપણને જરૂરી નથી. હતું તો એ એ આપણા માટે. સારી એ એક મતલબ એક સુવિધા એ સારી સુવિધા છે.
હા એ તો બરાબર કીધું તમે અને આજે બ્લિંકટ જેવી એપો છે એના પણ ફાયદા તો છે જે તો આપણે ઘરે કોઈ મહેમાન વગેરે કોઈ આવું હોય અને આપણને જવા જેવું નહીં હોય તો આપણે કી પાંચ દસ મિનિટમાં એ ઘરે આવી જાય આપણને સામાન તો એ પણ એક ફાયદો છે જ.
હા એ તો છે જ અને એનાથી આપણે. સમય બી વચ્ચે. ચે છે કે આપણને જવું ના પડે ધક્કો ના થાય અને વસ્તુ પણ આપણા ઘરે આવી જાય.
હા એવું થાય છે.
હા સાચી વાત છે તો જો. આપડે તો હવે તો હું તો જો ઓનલાઈન બી શોપ. પિંગ કરું છું અને ઓફલાઈન બી હવે. તો હું તો કોઈ સમર સેલ લાગે સારો તો એનો ઈંતજાર કરું છું કે સમર સેલ હોય તો છોકરાઓને શોર્ટ્સ ને એવું બધું આપડ ઘરે. પહેરવાના ગરમીના વસ્ત્રો છે એ જલ્દી. થી જલ્દી હવે ખરીદ. બહાર જાવા ઉનાળામાં. તાપ માં કોણ બહાર જાય એના કરતા ઓનલાઈન શોપિંગ નો આપડે ભી લાભ લઈએ
તો
ચાલો પછી તો મલીએ આપડે લાભ, તમે બી લેજો અને હું પણ લઈ અને કોઈ સારો ઓફર હોય તો મને બી જાણ કર
હા હા પાકું પાકુ ચાલો, હા, જય જય શ્રી કૃષ્ણ. એ પણ બરોબર